હેલો.
હેલો
હલો. હું કરો
હા બસ કશુંની જમવાનું બનાવો છો તમે
બસ તૈયારી કરું છું.
હમ સવારના સમયે ભાગદોડ જ હોય છે.
હા સવારના સમયે બોઉ ભાગદોડ હોય છે.
પણ સવારના સમય હોય છે ને એ આપણને તાજગી પૂરૂ પાડતો હોય છે. સોનેરી સવાર કહેવામાં આવે છે જો સવારનો સમય હોય છે એને
હમ.
કારણ કે જે સવારનો સમય એવો હોય છે ને એ આપડા શરીર માં સ્ફૂર્તિ, તાજગી અને સ્વાસ્થ્યને પણ સારું રાખતો હોય છે.
સારું સવારનો સમય નુ ખુબ
ઉઠવું જોઈએ.
સવારના સમયનું ખૂબ મહત્ત્વ હા--હોય છે સુંદરી અ સવારનો સમય દિવસથી સોથી સુંદર શાંત અને ઉર્જાવાન સમય હોય છે.
હા એ જ ને એટલે એ આપણને તાજગી આપતો હોય છે અને આપણે બધી થકાન જે ટેન્શ બધું હોય છે એ ભૂલાવી અને નવા રસ્તા ઉપર ચાલવાની આપણને અપેક્ષા આપતો હોય છે સવારના મતલબ સમયે શું હોય છે. લોકો વહેલા ઉઠે છે એ સ્વાસ્થ્ય માટે પણ સારો હોય છે. લોકો કસરત કરે છે યોગા કરે છે. કસરત એક્સરસાઇઝ બધું કરવા જાય છે જેનું શરીર વધતું હોય. એના માટે પણ બધા કસ કસરત કરતા હોય છે જીમ જતા હોય છે. એ બધું સવારના સમયે જ શક્ય છે તમે સોચો કે બપોરે જમીને અને રાત્રે કરીએ એ બધું શક્ય નથી
હા સાર અને સુર્યનો પેહલો કિ સાથે પ્રગતિ જાગી ઉઠી ઉધે છે અને પક્ષી મધુર કરવર કરે છે ઠંડી હવામાનને પ્રસન્ન કરે છે અને વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે આ સમયમાં મન શાંત અને એકાગ્ર હોવાથી કોઈ પણ કામ સારું થાય છે હેલો હેલો આવાજ આવે છે હેલો